હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો,
બસ હું મજામાં છું, તમે જ તમે કેમ છો.
હમ. પણ, મજામાં છું. ઘરે કેમ છે, બધું
ઘ બધા જ સરસ છે, આ તો અત્યારે આ ન્યૂઝ ચેનલમાં જતી જો અને પ્રદુષણ કેટલ વધી ગયો છે, અને સરકાર પણ લોકોને કહે છે, કે પ્રાઈવેટ વ્હકલની જગ્યાએ ગવર્મેન્ટ વ. એટલે કે સરકારી વાહનો, વાપરવાનો વધુ પ્રયાસ કર્યો તો વિચાર્યું કે આ ટોપિક પર ચર્ચા કરી લઈએ થડું, કે સૌથી વધારે કયું સારું કે આપણા ખાનગી વાહનો સારા કે સરકારી વાહનો સારા, એ બંનેના. ફાયદા અને ગેરફાયદા વિશે થણી, માહિતી મેળવીએ.
હા, એ વાત તમે સાચી કહી, જો જે વાહન છે, ત્યાં આપડા દૈનિક છે. જીવનનો, મહત્વપૂર્ણ ભાગ છે. આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા, માટે આપણને વિવિધ પ્રકારના વાહનોનોો ઉપયોગ, કરવા. પડે છે, અને પરિવહનના મુખ્ય બે પ્રકાર છે, જાહેર વાહન અને ખાનગી વાહન જાહેર વાહન એટલે, કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને ખાનગી વાહન એટલે કે પ્રાઈવેટ, ટ્રાન્સપોર્ટેશન એટલે આપણું. પોતાનું, જે હોય તે
એ વાત, તો તમે એકદમ સાચી કહી. સાથે સાથે આપણને ખબર હોવી, જોઈએ કે કયા શેનાથી આપણને નુકસાન થાય અને શેનાથી આપણે ફાયદો થાય કઈ, ખાનગી વાહનોનોો ઉપયોગ પણ આપણે ક્યાં અને કેટલો કરવો જોઈએ. વો જોઈએ હવે તમે તમને ખબર જ હશે અત્યારે તો ઘરદીીઠ એટલે કે ઘરમાં જેટલા સભ્યો હોય એટલા ખાનગી વાહનો વધી ગયા છે, તેના અને બધા જ લોકો જો રોજ દ ઘરના દરેક. સભ ખાનગી વાહન લઈને નીકળી, પડે તો તો પ્રદૂષણ ક્યાંનું ક્યાં પહોંચી જાય, એટલા માટે જ્યાં બની અને જ્યાં જરૂર ના હોય, ત્યાં આપણે સરકારી વાહનોનું એટલે કે બસ ટ્રેન પછી જે ઓટો ચાલતી હોય. એનો ઉપયોગ કરી શકીએ જેનાથી, પ્રદૂષણની સમસ્યા પણ ઓછી થાય.
હા, એ વા તો તમે સાચી કહી અને જો જાહેર વાહનમાં આપણે બસ ટ્રેન મેટ્રો શેરિંગ વાહનો નો સમાવેશ થાય છે, આ વાહનનોો ઉપયોગ એક સાથે ઘણા લોકો કરી શકે છે. જાહેર વાહનનો સૌથી મોટો ફાયદો એ છે, કે તે ખર્ચમાં સસ્તું હોય છે, અને અને પ્રદુષણ પણ ઓછું કરે છે, કારણ કે એક જ સાથે ઘણા બધા લોકો એક જગ્યા થી બીજી જગ્યા જતા રહે છે. તેનાથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટે છે, અને પ્રદુષણ પણ જેમ કીધું મે ઓછું થાય છે, જોકે જાહેર વાહન જે હોય છે, તેમાં ભીડ સમયની મર્યાદા અને ઓછી સુવિધા. જેવી કેટલીક સમસ્યા, સમસ્યાઓ પણ છે.
સાચી વાત છે, ખાનગી વાહન ના અમુક ફાયદાઓ. જેમ કે સમયની બચત, થાય છે. તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યારે એમાં બેસીને મુસાફરી કરી શકો છો, હવે આપણે ક્યાક ઇમરજન્સીમાં. હો, તો આપણે ફટાફટ ખાનગી વાહન આપણે લીધું અને ચાવી લગાવીને ફટાફટ નીકળી ગયા જ્યારે સરકારી વાહનોનો તો ચોક્કસ સમય હોય છે, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારી વાહનો ના સમય મુજબ આપણું શેડ્યુલ. આપણો સમય ગોઠવવો પડે છે અને એની રાહ જોવી પડે છે જ્યારે ખાનગી વાહનોમાં એવું નથી હોતું.
હા એ વાત તો તમે સાચી કહી અને જો જાહેર વાહનો ની આપણે વાત કરીએ ક તો પછી ખાનગી વા અને જાહેર વાહનો અને એકને ખાનગી વાહનો બંને આપણા માટે ખૂબ મહત્વના છે. ખાનગી વાહનોની વાત કરીએ તો છે ને ખાનગી વાહનોમાં આપ આવીચશે આપણું પર્સનલ કાર બાઈક સ્કૂટર સાયકલ જેવી વાહનોનો સમાવેશ થાય છે ખાનગી વાહનોમાં મુસાફ વધુ અ આરામદાયક અને અનુકૂળ હોય છે વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ કોઈ પણ સમયે મુસાફરી કરી શકે છે પરંતુ ખાનગી વાહનો ખરીદવા અને જડાવવા માટે વધુ ખર્ચ થાય છે ઉપરાંત ખાનગી વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિક અને પ્રદુષણ પણ વધે છે.
ગેરફાયદા તો છે એમ. કે ખર્ચાળ બહુ વાહન ની ખરીદી કરવી પછી એને મેન્ટેનખ એનો વીમો એટલે તેનું ઇન્સ્યોરન્સ કરાવો અને પેટ્રોલ ડીઝલ ના ભાવ તો તમને અત્યારે આસમાન છુવે છે એ આ બધો ખર્ચ પણ વધારે થાય છે જય્યારે જાહેર વાહનોમાં આવું નથી હોતું જાહેર વાહનોમાં મુસાફરી કરવી આપણને સસ્તી પડે છે પરંતુ એક ફાયદો તો છે ખાનગી વાહનો. કે તમે મોડી રાત્રે ક્યાંકથી આવો હોય તમારે તો ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર વાહનો અમુક વા ઉપલબ્ધ નથી હોતા ત્યારે તમે શું કહેવાય ખાનગી વાહનોનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે વધારે સેફ કહેવાય. કે આપણને ડોર ટુ ડોર સેવા એટલે કે સીધા ઘરના દરવાજા સુધી આપણને આપણે પહોંચી શકીએ છીએ.
હા એ વાત તો તમે સાચી કહી જોવે આપણે જાહેર વાહનો છે તેના ફાયદા ને જોઈએ તેમ આપણે મુસાફરી ઓછા ખર્ચમાં કરી શકીએ છે પછી ટ્રાફિકની સમસ્યા પણ ઘટે છે પછી પ્રદુષણ ઓછું થાય. અને એક સાથે ઘણા લોકો મુસાફરી કરી શકે છે અને એક સાથે ઘણા લોકો એક જગ્યા થી બીજી જગ્યા સુધી પહોંચી શકે છે અને એને ગેરફાયદાની વાત કરીએ તેમાં ઘણી ભીડ હોય છે પછી સમય ક નિર્ભર રહેવું પડે છે આપણે એટલે આપણે એમના પર ડિપેન્ડ રહેવું પડે છે આરામ ઓછો મળે છે અને કેટલીક જગ્યાએ સેવા ઉપલબ્ધ જ નહીં હોય અને મુસાફરી વધુ અને શું ખબર મુસાફરીમાં વધુ સમય લાગી જાય. છે.
હા એ વાત પણ તમારી એકદમ સાચી છે હ સંપૂર્ણ રીતે રી વાત સાથે સમત છ પરંતુ જાહેર વાહનો ના આર્થિક રીતે વા છે ખાનગ વાહન સરખામણીમાં તેનું ભાડું ઘણું ઊંચું પર્યાવરણને અનુકૂળ હોય છે કે ઘણા બધા લોકો સાથે મુસાફરી કરે તો ઈંધણની બચત થાય છે વાયુ પ્રદુષણ ઘટે છે અને તણાવ મુક્ત એટલે કે ડ્રાઈવિંગ અને ટ્રાફિકની ચિંતા કર્યા વગર આરામથી મુસાફરી કરી શકો જ્યારે તમે ખાનગી વાહનનો ઉપયોગ કરો તો ત્યાં તમારે પોતે ડ્રાઈવિંગ કરવી પડે છે અને જો લાંબા રસ્તાની ડ્રાાઈવિંગ હોય તો તમારે વચ્ચે વચ્ચે આરામ લેવો પડે છે જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એટલે કે જાહેર વાહનોમાં નથી એવું હતું તમારે બસ એક જગ્યાએ શાંતિથી આરામથી બેસી રહેેવાનું અને તમે તમારા ગંતવ્ય સ્થાને પહોચી શકો છો.
હા એ વાત તમે એકદમ સાચી કહી જો હવે ખાનગી પરિવહનો જે છે તેના આપણે ફાયદા ને ગેરફાયદા જોઈએ તો ફાયદા તો એનાય છે કે આપણે ગમે ત્યારે તેમાં મુસાફરી કરી શકીએ છે બુ આરામ મળે છે અને સમયની બચત થાય છે પરિવાર સાથે સરળતાથી મુસાફરી કરી શકાય છે એમાં પોતાના માર્ગ અને સમયની પસંદગી કરી કરીને આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છી અને એના ગેર ફાયદાની વાતો કરીએ તો ખરીદી અને આમ મેન્ટેનન્સમાં વધુ ખર્ચ જાય છે અને પછી ટ્રાફિકની સમસ્યા વધે છે પ્રદુષણ વધારે થાય છે અને પાર્કિંગની સમસ્યાનો પણ આવી શકે. કે છે આપણને
હા એ વસ્તુ તો તમે ફરી પ પરંતુ અમુક એવા અંતરાળ વિસ્તારો હોય ગામડાના વિસ્તારો હોય કે તમે કોઈક જગ્યાએ ફરવા જઓ જ્યાં આવા પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર વાહનોને સુવિધા ઉપલબ્ધ ના હોય ત્યારે આપણા ખા આપને ખૂબ જ મદદરૂપ હોય છે કે આપણે જ્યાં જવું હોય ત્યાં પરિવાર સાથે ફ કે પછી કોઈ કામથી આપણે જઈ શકીએ છીએ અને ખાનગી વાહનોમાં આરામ આરામ પણ સરખી રીતે મળે છે. પ્રાઈવસી મળે છે પરિવાર સાથે મુસાફરી કરવી સરળ બની જાય છે પરંતુ તમે વિચારો જો ખાનગી વાહનો જેમ જેમ વધતા જશે એમ એમ પાર્કિંગની સમસ્યા પણ એટલી વધતી જશે યોગ્ય પાર્કિંગ શોધવામાં મુશ તે લેવો પડે છે.
હા એ વા તો તમે સાચી કહી તો જાહેર પરિવહનો ખર્ચ બચાવે છે અને પર્યાવરણ માટે લાભદાયક છે જારે ખાનગી વાહનો વધુ આરામદાયક અને અનુકૂળ છે બંનેના ફાયદા અને ગેરફાયદા હોવાથી પરિસ્થિતિ અનુસાર યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવો જોઈએ જ્યારે આપણે જે સિચ્યુએશનમાં આપણને જે મળે અને જે શધ થતું હોય આપણે એ કરી લવું. આપણે એ ચૂઝ કરવું જોઈએ.
હા સાચી વાત છે. બંનેના પોતપ પોતાની જગ્યા એ પરિસ્થિતિ તેના અનુકૂળ પોતપોતાના ફાયદા અને ગેરફાયદા બંને જ છે આપણે બંને વિશે ધ્યાન રાખીને પછી વિચારવું જોઈએ કે આપણે કઈ જગ્યાએ જવા માટે કયા વાહનનો પરંતુ હું તો સલાહ આપું કે ક્યાંક દૂર જો પ્રવાસ કે યાત્રા કરવી હોય તો આપણે જાહેર વાહનોનો જ ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપ આપણને પૂરતો આરામ મળી રહે કોઈ ટ્રાફિકની સમસ્યા નહી કે જાતે ડ્રાાઈવિંગની સમસ્યા નહી અને યાત્રા પણ અનુકૂળ રીતે થાય ચાલો ત્યારે તમારી સાથે આ જાહેર અને ખાનગી વાહનો વિશે વાત કરીને મનેના ફાયદા ગેરફાયદા એના ઉપયોગની ઘણી બધી બાબતો સમજવામાં પડી. તમારો ખુબ ખુબ ધન્યવાદ.
તો ચાલો પછી આપણે મલીને વાતો કરીએ. જે શ્રી
જય શ્રી કૃષ્ણા.